હેલો.
શું કરે?
કઈ ની તું શું કરે?
કઈ ની બેઠેલી છે.
હા, જમી લીધુ?
હા જમી લીધુ તું?
ક્યારનું જમીને આરામ.
ઓકે બરાબર, કેવું ચાલે શાંતિ?
બસ ચાલે, શું ખાધું આજે?
આજે દાળ, ભાત અને શાક. તું શું જમી?
મેં તો બાર, બાર ન જોઈમી.
એવું?
ઘરનું ભાવે ની એટલે બાર. બરી કે હા. કઈ ની આપડે તો વડાપાવ અજ લાવાનું.
એ હા. કેવા હતા વડાપાવ?
સારા.
કઈ જગ્યાએ ખાવા ગયલી? મને પણ ગમે.
હ. હા ફેમસ ના કિંગ ના.
હા પણ મેં બાર નું થોડું ઓછું ખાઉં.
કેમ?
એમ અજ.
અચ્છા. શું કઈ બીજું?
બીજું કયું નહી કેવી ચાલે સ્ટડી.
બસ ચાલે. તારી?
મારી બી બરાબર છે કાલથી કોલેજ જવાનું છે.
અચ્છા, કયા યર મા તું?
મેં હવે બી કોમ થર્ડ યર.
ઓ કઈ કોલેજ માં જાય? મે સેકન્ડ માં. આવવાની છું હજી.
ઓકે, મેં પલસાડ. શાહ એનચ કોમર્સ કોલેજ છે ને, ત્યાં.
હા અચ્છા કેવું ભણાવે તા?
સારું પણ આવે ફેકલ્ટી પણ બધા સારા છે.
ઓ રોજ લેક્ચર બરે?
હા, ડેલી પણ આમ વરસાદ એવું વધારે આવી જાય તો પછી રજા
હા તો તો હમણાં તો બહુ વરસાદ પઈડો તમને રજા આઈપી કે ની.
હા વરસાદ પડેલો હતો બહુ વરસાદ પડેલો હતો પછી. અ નોટિસ આવેલી હતી કે હા રજા આપી દીધી પછી.
હ બરાબર કોણ તાનો પ્રિન્સિપલ કોણ છે?
છે પણ સારા છે.
હા.
સારા છે.
અચ્છા.
હા વિજય સર ચાપાનેરી છે.
અચ્છા પેલા તો બીજા સર હતા ને રાણા સર હતા.
હા એ તો મને ખ્યાલ નથી પણ હમણાંનું ખબર છે.
હમ્મ હમણાં જ બે વરસ પેલા બદલાયાનું.
હા, બરાબર.
હમ્મ.
ફર્સ્ટ ઈયર મે પારડીમાં કરેલું ને એટલે એટલો ખ્યાલ નથી મને.
અચ્છા ત ત્યાંના કેવા
પારડીમાં પણ સારું જ છે પણ સારું છે બધું.
અચ્છા અમે મેં ભગની સમાજમાં ભણતી ને સ્કૂલ માં તો હ છે ને મોટિવેશન આપવા બહુ આવતા એ સર.
એવું?
પછી મેં હા પછી મેં છે ને તે ડ્રોઈંગ કોમ્પિટિશન માં ભાગ લીધેલો તમે પાલડી કોલેજમાં આવેલી. તમારો થર્ડ નંબર આવેલો.
બહુ સારું.
પછી મને ગિફ્ટ આપેલું.
હા.
વિચાર હતો કે પેલો ને બીજો આવે તો સારું, પણ તીજો આપ્યો.
એ પણ બહુ સારું કેહેવાય ને આટલા બધા
તેસ. હા હા મને બી ગયમું એમ છેલે તીજ બી તો આઈવ.
હા બરાબર.
હા.
કેવું પછી મજા આવેલી?
આવેલી બહ મજા આવેલી.
હા બરાબર.
એ સર આ સ્કૂલ માં પણ બો આવતા.
એવું?
હા એટલે પછી હમણાં ભગીની સમાજ વાળું બધું મોનસ્ટપલી એ પારડી કોલેજમાં જ છે.
એવું, હા ઉદવાળ થી બધા આવતા છે ને?
ત્યારે ઓળખાડ માં કોઈ છે કે નહી?
અ છે ને.
કોન છે?
છોકરી છે પણ એનું નામ યાદ નથી આવતું.
બધા એક જ ક્લાસમાં હતા?
મેં તને એક વાત કરેલી હતી એ છોકરી ની ખબર?
હા યાદ ની.
એ ભગીની સમજમાં જ ભણેલી પછી ત્યાંથી પાર્ટી આવતી છે કોલેજમાં.
અચ્છા હા તો લીચી આ.
હા જીયા જીયા.
ા બરાબર, પછી તનવીને ઓળખે કે નહી?
તનવી આખો નામ?
એની જ ફેનડ એની જ તનવી ભડરે
હા હા હા ઓળખું ને પણ એ ભગીની સમાજ માં આની ભણેલી ને?
ની પણ એ ટ્યુશન આવુતી એમ પેલા ગિરીશર છા ઓળખ ગિરીસરને? હા ચશમા વાળી છે.
હા ચશ્મા વાળી છે હા પતલી પતલી છે.
ખબર ને એકની ખડકી ની?
એ તો મને યાદ નથી.
હા.
શું કર ઘરે બધા?
કઈ ની આરામ તારી ઘરે?
ટીવી જોતા છે, બધા
મારી ઘરે તો આટલા વાગે બધાનો સુવાનો ટાઈમ
મારા ઘરે તો બધા ટીવી જોઈ આટલા વાગે સિરિયલ બધી ચાલે ને
તો બપોરે આરામની કરે
કોઈ આરામની કરે બધા સિરિયલ જોઈ
હા.
હ. તું ક્યા સ્ટડી કરે?
મેં પણ વલસાડમાં જ છે.
એવું
હા.
કેવા છે, ફેકલ્ટી
છે, હવે
હમ. રિઝલ્ટ આવી ગયુ?
ના આવી ગયો તારું
હા મારું પણ આવી ગયું
હા પાસ
હ હ પાસ તું?
મે બી પાસ
હા બરાબર.
હાલ કિરીય ક્લિયર છે, ને તારું?
મતલબ
એટલે બધા સેમમા પાસ છે, ને કે કેટી હ
ના ના ના પાસ જ છે, તારી?
હા પાસ જ
હમ બરાબર. કેટી હા કેટી ની આવે એના માટે થોડું મહેનત કરવું પડે ને
હા હા
હા.
ટ્યુશન લીધેલું કે ની?
હા મેં ફર્સ્ટ યરમાં સેકન્ડ ઈયર માં લીધેલું હતું પણ બસ હવે છોડી દીધું હમણાં નથી કરતી જાતે જ કરી લેવા હવે કેમ કે છે, ને એમાં આવા જવામાં એટલો ટાઈમ એમ તેમ બગડેને પછી ટ્યુશનનું બી સાચવવાનું કોલેજનું પણ સાચવવાનું આમ બધી જગ્યા એમ સાચવાના બદલે થોડું કોલેજમાં કરાવે તે જ મેં બી જાતે કરી લઉ થોડું મેં જાતે મેનત કર લો તમ હારું.
હા.
હમ્મ. પછી બધી બાજુ મે, ધ્યાન નહીં આપી શકું ને, અહી બીજું ચાલતું હોય ને અહિં બીજું ચાલતું હોય, પછી કઈ જ કમ્પ્લીટ નહીં થાય ને એના માટે. હ.
પછી એક વસ્તુ નોટિસ કર્યું કેની કે જેની જે ટ્યુશન જાય ને તેની પણ કેતી છે.
ની એ મને ખબર નથી પણ મેં ટ્યુશન જાવને તો બી જે ટ્યુશન નથી જતા ને એ લોકો ના અ એ લોકો જેટલા મારા બી માર્ક્સ આવતા છે, મેં મલયાને એ લોકોને પૂછ્યું તો પછી એ લોકો મને, એવું કેય મે કીધું કેવી રીતે આટલા તમારા માર્કસ આવે, ટયુશ ટન વગર કંઈ નઈ કોલેજમાં ચાલે એ ને, પછી અમે લોકો મહેનત કરીએ. પછી પ્રેક્ટિસ પણ કરીએ, રિવિઝન કરીએ, એટલે બધું એમ કે આવી જાય. તો મેં કીધું હા આ લોકોની વાત બરાબર છે, મેં કીધું તો હવે મેં ભી એજ કરા, જાતે મહેનત કરા, પ્રેક્ટિસ કરા, રિવીઝન કરા. નઈ આવડે તો મેમને પૂછી લેવાનું.
હા, તો અમે બી ટ્યુશન ની લઈએ ને, અમારા બી તો છ ના ઉપર જ આવે.
હા તેજ.
હા, બરાબર. તે-તે સારું કેવાય.
હા.
જાતે જ કર લેવાનું, ખોટી ફીઝ લખવાનું ને પછી ટાઈમ વેસ્ટ થાય ને પછ છી માર્ક્સ આપડે એટલા જ આવતા હોય તો એક-એક જ આપડે કરીએ ને એક બાજુ થી બધી મહેનત તો આમ થોડું આરામ આપવી આવી શકે, પછી બે-બે બાજુમાં આપડું બધું રહી જાય.
પછી સ્કૂલ વા, અહ સોરી કોલેજ વાળા અલગ કરાવે. ને ટ્યુશન વાળા અલગ રીત કરાવે એમ.
હા, પછી ટ્યુશન માં જઈએ ને તો એ લોકો એવું કેય કે હા ટ્યુશનમાં જેટલું ધ્યાન આપવાનું. જે કોલેજમાં એટલું આપડાથી ધ્યાન નહી અપાય, એટેન્ડન્સ એટલી થાય, નહીં થાય.
હા એમ. એટલે કોલેજમાં તો જાવું જ પડે અટ
હા એજ તો. અને કોલેજમાં આપડે આમ ડેલી જતા રહીએ તો કોઈ ને કંઈક નવું ખબર પડે, નવું જાણવા મળે, આમ-આમ આપડે કલ્ટી સાથે જોડાયેલા રહી, એ લોકો નું નવું-નવું જ્ઞાન મળે આપડાને.
હા. હમણાં કંઈ કેમ્પનું ઓલું છે ને તમારી કોલેજમાં?
હા છે ને. અહ અમને યુવા આપદા મિત્ર પેલું છે, તેમાં અમને લઇ જવાના છે ધરમપુર. સમથિંગ સેવન ડેઝ માટે.
અચ્છા, તો તું જાવા ની?
હા, મેં નામ નોંધાવેલું છે, ડોક્યુમેન્ટ એવું બધું આપી દીધેલું છે. હવે કોલેજમાંથી કોઈ મેસેજ આવે કે અમને સર મેમ લોક કંઈક જણાવે તો પછી આગળ ખબર પડે એમ. જુલાઈ ની એન્ડિંગમાં, કા તો ઓગસ્ટ ના ફર્સ્ટ વીક બાજુ અમને લઈ જવાના છે.
અચ્છા.
હા, ધરમપુર માં બધું મસ્ત છે, ને ચોમાસામાં બધું જોવાનું ગમે.
હા એમ, ઘર ના તો લઈ નહીં જાય, એટલે જરાક કોલેજ વાળા ના બહાને-બહાને જ જોઈ આવાય એમ.
હા હ, અને ફ્રેન્ડ લોકો હોય ને એવા, સર ને મેમ લોકો હોય ને આપણેે અમે લોકો સાથે મજા આવે એમ.
હા. પછી આવા ટાઈમ ક્યા મળ્યા કરવાના કેમ.
હા, એક એમ બી થર્ડ યર છે, પછી ફ્રેન્ડ લોક બધા આવી રીતે ટાઈમ સ્પેન્ડ કરવાની મને મજા આવે.
હા, પછી કહા મળ્યા કરવાના બધ
હા, એજ. કોલેજ માં છે તો એમ મેમોરીઝ બી બનાઈ લીએ બધી કોલેજ ની.
હમ. તો પછી અહિયાં પડી કોલેજમાં એનએનસ વાળું કઈ હતું કે નહી?
હા પાર્ટી માં બી છે જ ને પણ એમાં તો મેં ભાગ નથી લીધેલો. નીક એટલું મારા ફ્રેન્ડ લોકો એમાં નહ હતા એ લોકોમાં પડતા જ નહ ટ્યુશન વાળા બધા ટ્યુશન માંથીયા બે માં કોલેજમાં એટલું કઈ ધ્યાન નહી આપે જાય જ ખાલી એટેન્ડન્સ પૂરતું જાય. એટલે પછી મેં બી એવું જ. પણ હવે વલસાડમાં મેં એડમિશન લીધું છે ને તો મેં હવે મારે બધામાં ભાગ લેવો છે.
હા.
હમ બધું કરવું છે.
એ ત પારડી માં કમ્પલસરી નહ હતું ને?
નહી પેડીમાં કમ્પલસરી નહ હતું.
હમ.
આ વલસાડમાં કમ્પલસરી છે?
ખબર નઈ હા કમ્પલસરી છે પેલું એક એન સી ી છે એન એસ એસ છે, અનેને પીટી છે, ત્રણ થી છે ને આપે કોઈ એક બી લેવાનું જ કમ્પલસરી.
હા તુ એ હામા લીધેલું?
મેં એન એસ એસમાં.
મારું તો હજુ કઈ થયું નથી સેકન્ડ યર થી એડમિશન લીધું ને એટલે.
હા, તો બી ખબર નહી સા સર્ટિફિકેટ આપવા એું કહેતા છે હવે ખબર ન સર્ટિફિકેટ ક્યારે આપે.
મારી એક ફ્રેન્ડ છે કેન સી સીમાં છે. પણ એ લોકો ન કેમ્પ આવે પણ એ લોકો પછી એવું કે કેમ્પમાં નામ નોંધાવે ને પછી કેમ્પ વાળું કેન્સલ જ થઈ જાય.
હમ.
હા.
અ દસ મિનિટ થઈ ગઈ.
કાલે કલે જવાની?
હા જવાની ને.
સારું, તાર ફ્રેન્ડ લોકો એ લોકો આવેવા ને? ધરમપુર, હા બરાબર.
મારી જ ના છે હ.
કેમ?
મા બાપુ એ ના
ના હવે તું ના ની કરતી તારા લીધે તો મેં રેડી થયેલી છે.
અહ મીની બી એવુંજ કે